તો બધા મજા જામાંને?
હું મજામાં. તમે કેમ છો?
અં, હું તમને સ્કૂલ લાઈફ વિશે થોડુંક કહેવા માંગુ છું. કે આપણે નાના હતા ત્યારે સ્કૂલ જાતા હતા ત્યારે આપણને ખૂબ બોહ મજા આવતી હતી, કે જ્યારે પણ જાઈએ ત્યારે ટિફિન ખાવાની પે ન વા ફ્રેન્ડ બનેલા ત્યારે સ્કૂલ લાઈફ ખૂબ જ સારી હતી. અને જ્યારે પણ આપણને કોઈ પણ વસ્તુ યાદ આવે ત્યારે સ્કૂલની ખૂબ જ યાદ આવે છે, જેમ કે આપણે એકબીજામાં ટિફિન ખાતા હતા, અને આપણે રમતા હતા ગમતા હતા. આપણે ક્રિકેટ બો રમતા હતા જેના લીધે એન્જોયમેન્ટ ખુબ થાતો હતો. આપણે ભણતા હતા આપણને એક્ઝામનો પ્રેશર હતો. આપણને કોમ્પિટેટિવ એક્ઝામનો પ્રેશર જેવું જ લાગતું હતું. અને જેના લીધે આપણને જિંદગીમાં પણ ખૂબ એવું પ્રેશર ના આવે અને સ્કૂલ લાઈફ ખૂબ જ સારી હતી.
હા સાચી વાત સ્કૂલ લાઈફ એટલે માત્ર ભણતર જ નહી પરંતુ જીવનના ઘણા બધા મહત્વના ભાગ શીખવાનો સમય છે. અહીં આપણે મિત્રો બનાવીએ છીએ શિક્ષકો પાસે જ્ઞાન મેળવીએ છીએ સાથે ડિસિપ્લિન રિસ્પેક્ટ, ટીમ વર્ક, જેવી વેલ્યુ પણ શીખીએ છીએ. મને આજે પણ મારરી સ્કૂલ લાઈફ યાદ આવે છે. મોર્નિંગમાં ઉઠવું, ક્લાસ લેક્ચર, લંચ બ્રેક, સ્પોર્ટ ડે બધું એક ખાસ હતું. સ્કૂલ લાઈફ એ એવી જગ્યા છે જ્યાં આપણું ફીચર સ્પેડ થાય છે. મારાં માટે પણ સ્કૂલ લાઈફ એ લાઈફ નો ગોલ્ડન પીરીઅડ હતો. એ સમય આપડે કોઈક ટેંશન વગર મજા કરતા હતા ને સાથે ઘણું ઘણું શીખતાં પણ હતા. ફ્રેન્ડ સાથે મસ્તી, ટીચર ની ગાયડેન્સ, એક્ષામ નો પ્રેસર આ બધું મળીને સ્કૂલ લાઈફને એક યુનિક બનાવે છે. આજકાલ જયારે આપણે મોટા થઈ ગયા છીએ ત્યારે સમજાય છે કે સ્કૂલ લાઈફ કેટલું સ્પેશિયલ હતું આપણે સ્કૂલ લાઈફને જુદા જુદા એક્સપિરિયન્સથી સમજવા જરી ખૂબ જ જરૂરી છે. પહેલાનું ડેલી રૂટીનની વાત કરું તો સવારે વહેલું ઉઠવું સ્કૂલ જવાનું એકસાઈટમેન્ટ કંઈક અલગ જ હતું. સ્કૂલમાં જવાનું એકસમેન્ટ અ એકસાઇટમેન્ટ સાથે યુનિફોર્મ પહેર વાની મજા જ કંઈક અલગ હતી. યુનિફોર્મ પહેરી બેગ તૈયાર કરો. તેમાં ટાઈમટેબલ પ્રમાણે ચોપડા ગોઠવી અને હોમવર્ક ચેક કરવો આ બધું ડેલી રૂટિનનો ભાગ હતો. સ્કૂલ પહોંચ્યા પછી થતી પ્રેયર પ્રેયર પછી પછી થતી પ્રેયર એટલે પ્રાર્થના કરવામાં આવતી પ્રાર્થના કરીને પછી ન્યૂઝ બોલાવવામાં આવતું, પછી ઘડિયા બોલાવવામાં આવત વગેરે વગેરે એ ડેલી સ્કૂલમાં જોતો હતો આથી ડિસિપ્લિન અને ન ડેવલપ ખુબ જ સારી રીતે થતો. મારી સ્કૂલ લાઈફની વાત કરું તો મને ડેલી સુવિચાર બોલવા આપતા હતા જેથી મારો કોન્ફિડન્સ લેવલ અને કોન્ફિડન્સ લેવલ ખુબ જ આગળ મારો કોન્ફિડસ લેવલ ખૂબ જ છે. અને મારો સ્ટેજ ફિઅર ખૂબ જ ઓછો છે. જેનાથી મેં કઈ પણ વસ્તુ સ્ટેજ પર આસાનીથી બોલી શકું છું અટક્યા વગર. એથી મારો કોફિડન્સ ડેવલપ કરવા માટે શિક્ષકોનો પણ મહત્વનો ફાળો હતો. પછી ક્લાસ શરૂ થતી, દરેક સબ્જેક્ટ નો અલગ અલગ ટીચર અને અલગ અલગ સ્ટાઈલ ભણાવતા હતા ક્યારેક લેક્ચરમાં ઇન્ટરેસ્ટ નહી પણ હોય બોરિંગ પણ લાગતો હોય પણ લેક્ચર એટલે લેક્ચર તો ભણવું જ પડે. મારો એક ઇમપોર્ટન્ટ ભાગ હતો.
હા તમે કીધુંતું એમ સ્કૂલ લાઈફ એ આપણા જીવનમાં ખુબ જ ઇમ્પોર્ટન્ટ એટલે ગોલ્ડન પીરયડ એમ કેહેવાય છે કેમ કે આપણને કોઈ સ્ટ્રેસ ના હોય કોઈ ફેમિલી ન પેશર ના હોય કોઈ આપને નોકરી નો પેશર ન કે આપે પૈસા કમાવાયટલા એટ આપણે ખુબ ખુલ્લીને રહી શકતા હોય છે. ખાલી જમવાનું, ખાવાનું રમવાનું, પીવાનું જેના લીધે આ અમને ખુબ એજોયમેન્ટ લાગતું હતું પણ હવે બધું થોડું બદલાય ગયું અને સ્કૂલ લાઈફ ને કારણે આપણે રમવાનું શીખીએ, આપણે કોઈ પણ એગજ ઝામથી ના ડરીએ અને જેના લીધે આપણે જિંદગીમાં પણ જયારે પણ આગળ વધીએ ત્યારે આ મને સ્કૂલ ની યાદ આવે કે સ્કૂલમાં કોઈ દહાડે હાર નઈ માની તો આપડે હમણાં તો હું બહાર બનવાના એમ. એટલે જેના લીધે ખુબ સારું રહે છે કે આપણને કોઈ પ પણ ફિયર, હું સ્કૂલમાં બહુ સ્પીચ આપતો હતો કેમ કે જયારે પણ એન્યુઅલ ફંક્શન ને અરે ત્યારે હું સ્પીચ આપતો હતો અને તેના લીધે હું કોન્ફિડન્સ ખુબ જ વધી ગયો હતો અને સ્કૂલમાં આપણને ઘણી બધી પ્રવૃતિ કરાવે છે જેમ કે આપણને ક્રિકેટ રમવાની કે આપણને તે ખુબ જ મજા આવે છે જેના લીધે આપણે જીવનમાં એ ગોલ્ડન પીરયડ તો સ્કૂલ જ ગણાય છે મને તો લાગે
હા બિલકુલ સાચી વાત. મારે તો ગોલ્ડન પિરીયડસમાં મારો લંચ કે લંચ બ્રેક એ સૌથી ફેવરેટમાં હતું. ફ્રેન્ડસ સાથે બેસીને ટીફિન શેર કરવું, જોક્સ કરવું અને એ મોમેન્ટસ અન્ફોરગેટેબલ છે. જયારે હું ટીચર ક્લાસમાં આવે ત્યારે પહેલાથી જ મસ્તી શરૂ કરી દેતા, અને જો ટીચર અચાનક આવી જાય તો બધા સિરિયસ બની જવું, આ રીતે ક્લાસમાં અહ અમે સિ સિ સિરિયસ થઈ જાતા. અહ સ્કૂલ રૂટીન સિમ્પલ હતું અને તેના મા તેમાં ઘણો આનંદ હતો. તેવી જષરીતે આપડે જીવનમાં ટીચર પણ એક સ્કૂલ લાઈફ નું સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તેઓ માત્ર સબ્જેક જ નહીં પરંતું લાઈફ છે, એટલે ટીચરો સ્ટીક હોય છે તેઓ આપણા અહ તેઓનો ઇન્ટસન હમેશા જ સ્ટુડન્ટ ના હોય છે. ગોલ્ડન ટીચર સ્ડુટન્ટને ઇન્સ્પિરેશન કરે છે અને મોટિવેશન કરે છે. કેમ કે મને, મને એક ટીચરએ કીધું હતું કેં હમ એક એ એક જ્યારે ટીચર હતા તે મને કેતા હંમેશા કહેતા હતા કે હાર્ડવર્ક ઈઝ નેવર ફેલ, એટલે હાર્ડવર્ક જો તમે કરો તો તમે જિંદગીમાં કોઈ દિવસ પાછળ નહી પડો. આ લાઈન મને હજુ પણ મોટિવેશન કરે છે. એવો જ્યારે પણ એક્ઝામ આપું, કોઈપણ એક્ઝામ આપું, કોઈપણ કોમ્પ્ટિટીવ એકઝામ આપું, કે કોઈ ગવર્મેન્ટની એક્ઝામ આપું કે કોઈ અહ કોલેજની, તો પણ ત્યારે આ લાઈન મને ડેઈલી યાદ આવે છે કે હાર્ડવર્ક ઈઝ નેવર ફેઈલ્સ. એટલે આ આ લાઈનનું મોટિવેશન મળી રહે છે અને હું એક્ઝામાશેસન સારી રીતે આપી શકું છુ.
હાર્ડ વર્ક ઈસ નેવર ફેઈલ્સ કેમ કે તેના લીધે અમને પણ એ સૂ સૂચના મળી કે તમે ગમે તેવી પરિસ્થિતિમાં તમારા તમે જિંદગીમાં હાર નહીં માનશો, તમાર ઉતાર ચડાવ તો આવવાના જ છે તમે ગમે ત્યાં ફેલ તો થવાના છે કે તેના લીધે તમે મૂર્જાઈ જવો નહી. અને મને જિંદગીમાં ખુબ જ કામ આવ્યું કે જિંદગીમાં બહુ ખુબ જ હાર્યો અને ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવી જાય તો પણ સ્કૂલમાં જે એ તો મે આજે પણ ઇસ્તેમાલ કરે છે કે કોઈ દી સ્કૂલમાં તો હાર્યા નથી અને જિંદગીમાં પણ એમ તો હારશું તો નહી અને તેના લીધે કોન્ફિડન્ડ લેવલ ખુબ જ વધી ગયો, અને ગમે તે એવી પરિસ્થિતિ આવી જાય કે જેના લીધે આપણને કોઈ ખરાબ થાય પણ તેરે સ્કૂલ નું યાદ આવી જાય એટલે બધું સારું થઈ જાય. સ્કૂલ માં આપણને ઘણું સારું શીખવા મળ્યું છે કે આપણે કે રીતના હું કરવાનું તે પણ આપણે એ શીખું છે.
બિલકુલ સાચી વાત, ટીચરો અગર આપણી લર્નિંગ પોસિબલ નહી હતી તેઓ આપણને રાઈટ ડી ડાયરેશન આપે આપતા હતા, ક્યારેક તેઓ આપણું ઇમ્પ્રુવ માટે સ્કૂલમાં આપણને ટીમવર્ક, લીડરશીપ કોમ્યુનિકેસન સ્કીલ પણ શીખડાવતાં હતા, ગ્રુપ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન દ્વારા કોન્ફિડન્સ વધે છે, એ એસ એ એ એ તો થયે આમને પ્રેઝન્ટેશન કરાવતાં ગ્રુપમાં જે કરાવતાં, આજે હું કોલેજ માં પ્રેઝનટેન્શન અમારું કોલેજમાં પ્રેઝન્ટેશન થાય છે ત્યારે તેઓ સ્ટેજ પર બોલાવે છે અને અહ બોતે કોન્ફિડન્સથી બોલવાનું હોય છે તો તે માટે મને સ્કૂલમાં જે પ્રેઝન્ટેશન અને જે અહ ગ્રુપ પ્રોજેક્ટ દ્વારા જે શીખવામાં આવ્યું હતું કે આટલો કોન્ફિડન્સ રાખવાનો એથી હું આજે કોલેજનું પ્રેઝેશનમાં કે ગ ગ્રુપ પ્રોજેક્ટમાં હું તત અહ બોલવામાં તત્પર રહું છું. અને સ્કૂલમાં જ મને ઘણી બધી સ્પીચો પણ અહ એન્યુઅલ ફંક્શન, અહ સ્પોર્ટ મેન અહ સ્પોર્ટ ડે વગેરેમાં પણ સ્પીચ મને જ આપતા કતા હતા તેથી મારો કોન્ફિડન્સ આજે ખુબ જ વધુ આગળ વધી ગયો છે.
હા તમે કીધું તેમ બાકી અમારે ત્યા પણ એવય હતુ કે હા અમે પણ. સ્પીચ સ્કૂલમાં એન્યુઅલ ફક્શન કે કોઈ પણ સ્પોર્ટ ડે ના સ્પીચ આપવાનીય હોય કે કોઈ પણ સ્પોર્ટમાં ખુબ જ આગળ હતા તા તા અને અમે આ ક્રિકેટમાં ખુબ જ રસ ધરાવતા હતા એટલે અમે સીઝન પ્લેયર પણ છે. અને કોલેજ લેવલ રાજ્ય લેવલે પણ અમે ગયા છે જેના લીધે અમે રાજ્ય ન નામ પણ રોશન કર્યું અને અ સ્પોટ સ્પર્ટ ના લીધે અમારું ખુબ નામ એ ને સ્કૂલમાં જ અમે શીખી ગયા કે એ સીઝન કે રીતના રમવાનું અને કે રીતના કરવાનો એ ખુબ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે સ્કૂલમાં ખીર શીખી લેવી જોઈએ કે આપણે એ સ્કૂલ એ આપણને કરિયર બનાવી દે અને આપ ને જિંદગી બનાવી દઈ દે.
હા સ્કૂલ લાઇફ મા મારો તો સવાથી બ્યુટીફુલ પાર્ટ અ ફ્રેન્ડશિપ નય હતો ફ્રેન્ડ સાથે બોન્ડિંગજ લાઇફ ટાઈમ માટે હોય છે, ક્લાસ મા મસ્તી કરવી, ગમે રમવી, સિક્રેટ વાતો શેર કરવી, બધું સ્પેશિયલ હોય છે. ટ્રુ ફ્રેન્ડશિપ આપડી લાઇફ નો સપોર્ટ સિસ્ટમ બની જાય છે. સ્કૂલ ફ્રેન્ડ સાથે યાદો ક્યારે ભૂલાતી નથી આજે મારા દસ પંદર ફ્રેન્ડ છે તેઓ અમે પલાથી પહેલા ધોરણ થી લઈને બારમાં ધોરણ સુધી સાથે તે અભ્યાસ કર્યો હતો જેને આજે અમે કોલેજ કરીએ છએ તો પણ આજે એક કોલ ફ્રી હોઈ કોલ બધા કોફરન્સ કરીએ છે તો આજે પણ એજ રીતે વાત કરીએ છીએ જે રીતે અમે નાનપણમાં વાત કરતા. એ માટે મારી સ્કૂલ લાઈફ અ ફ્રેન્ડશીપથી બ્યુટફુલ બની છે.
હા તમારી વાત છે કે ફ્રેન્ડશીપ થી સ્કૂલ બેટર છે કે ગમે ત્યારે પરિસ્થિતિ આવે ત્યારે તેને કામ આવે તે વાત તો સાચી છે. હા આપણે આગળ પણ વાત કરીશું ચાલો.
હમ્મ.